હલો.
હા, કેમ છો?
મજામાં. તમે કેમ છો?
બસ મજામાં.
આજ આપન મો મોબાઈલ ના ફાયદા અને ગેરફાયદા એના પે વાત કરવાના.
હા. સારું, હું પણ એક્સાઇટ છું કે આ વિશે આપડે વાત કરશું. જરૂર, આજના સમયમાં મોબાઈલ વગર જીવન તો શક્ય જ નથી, મુશ્કેલ છે.
હમ. સાચું છે, તમારી વાત તો. મોબાઈલના કારણે આપને દુનિયાના કોઈ ના પણ, કુને રાતા વ્યક્તિ સાથે તુરંત વાત કરી શકે છે.
હા અને વિડીયો કોલ ના કારણે દૂર રહેલા પરિવારો સાથે પણ વાત ચીત કરી શકીએ છીએ અને એમને જોઈ શકીએ છીએ.
મોબાઈલ તો આજના વિદ્યાર્ થીઓ ને માટે પન ઉપયોગી છે. તે લોકો ઓનલાઈન ક્લાસ ઈ બુકિંગ, શિક્ષન વિડીયો અને જાનકારીની સરલતાથી મળે છે તેને.
હમ્મ, હા સાચી વાત છે બિલકુલ. આપણે સમાચાર અને હવામાન અને બ્રેકિંગ ન્યુઝ જે કઈ પણ થાતું હોય દેશ વિદેશોમાં અને ઓનલાઈન શોપિંગો બધું કરી છકી શકીએ છીએ મોબાઈલથી.
હમ્મ, આ તો બરાબર છે. પન ઇમરજન્સીમાં પન મોબાઈલ ખૂબ કામનો છે. એમ કે એમ્બ્યુલન્સ બોલાવી હોય કેવા કઈ ચોરી થઈ ગઈ તો પોલીસોને તાત્કાલ તમે નિરોપ દઈ છે કે
હા સાચી વાત છે પણ મોબાઈલ ના ગેરફાયદા પણ છે.
હા તો છે કેવી રીતે
હ સૌથી મોટો પ્રશ્ન તો વ્યસન છે એક જાતનું ને વ્યસન થઈ જાય મોબાઈલથી ઘણા લોકો કલાકો સુધી ફોનમાં જે રે છે તો ફોન ના લીધે આંખો પણ ખરાબ થઈ જાય છે.
હમ્મ.
ને સમય પણ અમુક વાર બગડે છે આપણો.
હા.
સતત સ્ક્રીન
પણ ખાસ કરીને તો તમે હા તે તો વાત છે. પણ ખાસ કરીને તો વિદ્યાર્થીઓને અભ્યાસ કરતા સોશિયલ મીડિયા અને ગેમ માટે વ્યસ્ત થઈ ગયા છે. મોબાઈલ
હા સતત તે લોકો સ્ક્રીન જોયા રાખે ને આખું ખરાબ થઈ જાય. માથાનો દુખાવો થાય છે ઊંઘ પણ એમ લોકોની બગડે.
હા તો વાત છે માથા નો તમારો ગરદન નો ત્રાસ થાય છે.
હા.
જાસ્ત મોબાઈલ દેખવા દેખવાના તમે તો તમાર ગરદન માં બી ત્રાસ થાય.
હા મોબાઈલ ના કારણે પરિવારો સાથે વાતચીત પણ આપણે કરી નથી શકતા સમય પણ ઓછો મળે છે મોબાઈલને લીધે પરિવારો સાથે આપણે વાત પણ નથી
બરાબર છે. પણ આજકાલ તો સાયબર ક્રાઈમ, ઓનલાઈન ફ્રોડ આ ફેક ન્યૂઝ આ સમસ્યા બધી વધી ગઈ છે.
એટલે સાચું છે એટલે મોબાઈલ નો ઉપયોગ સમજ સમજદારી થી કરવો જરૂરી છે.
બીલકુલ છે. અભ્યાસ અને જ્ઞાન તો અને જરૂરી સામે માટે મોબાઈલ નો ઉપયોગ કરવો પણ સમય બગાડવો નહી.
હા બિલકુલ હા સાચું છે દિવસમાં થોડો સમય મોબાઈલ થી દૂર રહીને, પુસ્તકો વાંચવા, રમત ગમત કરવી. પરિવારો સાથે સમય કાઢવો એ બધું સારી વાત. છે કે આપણેે મોબાઈલ ના લીધે આપણેે અત્યારે જોઈએ છે કે છોકરાઓ, નાની ઉંમરમાં ફોન લેતા હોય તો, ફોન વાપરતા હોય તો, એ લોકો અત્યારે રમત ગમત તો ઓછું થઈ ગયું છે.
બરાબર છે તમારી વાત તો.
પરિવારો સાથે આપણે બેસીને વાત પણ નથી કરી શકતા.
તો સાચી વાત. પણ ટેકનોલોજી આપના માટે છે. આપને ટેકનોલોજી ને ઓમાન ન બનવું જોઈએ.
હા એ વસ્તુ સાચી છે.
હમ
એ તો બરોબર છે કે આજે મોબાઈલ ના લીધે હ સુ કેવાય? માણસો એકબીજા સાથે વાતચીત પણ નથી કરતા. પરિવારો સાથે બેઠા હોય તો પરિવારના બધા સદસ્ય. પાસે અત્યારે તો ફોન હોય છે તો એક બીજા સાથે વાતચીત પણ નથી કરતા હાલ ચાલ પણ પૂછતા નથી અત્યારે તો બાજ માં બેઠા હો હોય તોય.
અને ફાયદા પણ છે કે આપણે અત્યારે ફોન છે તો આપણેે દેશ વિદેશની ખબરો આપને મળલતી રહી. કે અત્યારે શું હાલ છે વિદેશમાં શું હાલ છે? આપડા દેશના? એ પણ મળી ર આપને બધું કે અત્યારે વરસાદ નો સમય છે તો ક્યાં કઈ જગ્યાએ વધારે વરસાદ પડ્યો છે કે જગ્યાએ નથી વરસાદ પણ આપણે હા કે એક બે મિનિટમાં આપણે જાણી શકીએ કે અત્યારે શું હાલ છે બધાનો
પાંસો થી મોટો ફાયદો આ છે કે આપણ દુનિયાના કોઈ બી કોનામાં રહેતા હોય. પણ આપના વ્યક્તિ ન આપણ સેકંદોમાં જ સંપર્ક કરી શકી છે ને. આ બી એક મોટો ફાયદો છે.
હા કે પેલાના જમાનામાં આપણેે તો અ શું કેવાય ટપાલ લખીને મોકલવી પ્ટી કે દીપ પોહચે કેદી એ લોકો વાંચ છે એને પાછા મોકલાવે. ત્યાં તો બહુ મોડું થઈ જાય અત્યારે તો આ ચલો એક મિનિટમાં ફોન લગાવી દીધો વિડીિયો કોલ કરી દીધો હાથ ચાલે પૂછી લીધી કે એ હા કે આ દેશમાં હોય કે બીજા દેશમાં હોય ગમે ત્યાં આપણે વાતચીત થઈ શકે.
હ ભન મ મોબાઈલનો દે ઓ આ એક બી ફાયદો થઈ ગયો કે, શિક્ષણને જરૂરી થાય. કઈ તમને નવી નવી નોલેજ મળવાનું, કઈ તમા બેંકમાં લાઈનમાં ઉભું રેવાની જરૂરત નથી. મોબાઈલ થી જ બટું કામ થઈ જવા તમાર પૈસા ટ્રાન્સફર કરવાના હોય કે કઈ ભ કામ હોય મોંક-' હી
હા એ વસ્તુ સાચી છે.
એ ફેરવા માટે જવાનું એ તને ટિકિટ બુકિંગની વાસ્તા ત્યાં ઓફિસથી જવાની જરૂર નહી હ તમે મોબાઈલ થી જ રેલવે ટિકિટ કર લો ફ્લાઇટ નો ટિકિટ કર લો આ વાત બી છે મોબાઈલ ન તો ફાયદો
હા એ વસ્તુ સાચી છે. કે આપડે અત્યારે ઓનલાઈન બધું થઈ ગયું છે. ફોનમાં કે આપણે બધું કરી શકીએ છીએ ઓનલાઈન શોપિંગ પણ કરી કરી શકીએ ઓનલાઈન અત્યારે તો હ કે મને બાર તાર ચોમાસુ છે. તો વરસાદ ના કારણે આપણે બહાર ન જઈ શકીએ તો બેઈ વસ્તુ મંગાવી હોય તો તરત આવી જાય છે. આપડા ઘરે હા
પણ એક તમે જોઓ કે મોબાઈલ જેટલો સારો છે ને એટલો જ એનો ગેર વાપર બી જે કે એ આપણા આપણ બધી વાતો સારો કેવાનો આ તો નથી એનામાં બાકી વાતો એવો છે કે જે આપ ખરું નહી જોઈએ આવડા તો નાના નાના પોડ્યા તે કેવો ગેમ રમાય છે મોબાઈલમાં પબજી એ તો કેટલો હાનિકારક છે આજના જમાનામાં કઈક બાળકો તો તે પબજી ના વર્ષે કૂદી ગયા મરી ગયાથી પબજી તો બંધ જ થઈ ગયુ. વું જોઈ આવા ગેમ નથી જોઈ છે મોબાઈલમાં
હા હા એ વસ્તુ સાચી છે કે અત્યારે એના ફોન ના કારણે અારે છોકરાઓ હ શું કેવાય ગેમ ના ગેમ ના લીધે છોકરાઓ ભણવામાં પણ નથી ધ્યાન દેતા હોતા
હમ
અને અત્યારે નાની ઉંમર માં જે લોકો ને ચશ્મા આવી જાય. આખો નો તકલીફ થઈ જાય એ લોકોને
હા પ્રોબ્લેમ નાના હોય ત્યારે જો થઈ જવાનો તો ખુબ ત્રાસ થાય આગાડી જઈને.
હા સાચું છે કે આપડે
પણ આપને મોબાઈલ નો એક ફાયદો તો આ માનવ પડશે કે તમે પેલેના જમાના માં કોની ઘેરમાં તબિયત બીગડી ગઈ તો તમને ડૉક્ટર હોસ્પિટલ લોગી જવું પડે આવડા એમ થઈ ગઈ-' કે તમાર કોઈ ઓળખનો ડોક્ટર હોય તો તમે તુરંત સંપર્ક કરીને તેને બોલાવી શક કે આવ ભઈ જરાક દેખી લે.
હા એ વસ્તુ પણ સાચી છે કે આપણે અ એ ન હોય તો આપણે તરત હહ એકસો આઠને પણ ફોન કરી શકીએ તો એ પાંચ દસ મિનિટમાં આવી જાય. હમ
અને આ મોબાઈલ થી આજના જમાનામાં આ બી થઈ ગઈ. કે બિઝનેસ માટે પણ મોબાઈલ ખુબ ઉપયોગી છે નાના નાના વેપારી પણ ઓનલાઈન ગ્રાહક સુધી પહચી શકે છે. તે પ્રોડક્ટ તેનો વેચી શખ છે.
આતો એક વાત છે.
હા એ વાત સાચી છે. કે ફોન અત્યારે ફોન વગર તો જીવનની કેવાય ને ફોન એક જીવન જરૂરિયાત થઈ ગઈ છે કે ફોન વગર અતારે ચાલતું નથી કોઈને.
બરાબર છે.
હા
હા
હમ
ચલો પછી મળશું નંતર હવે વાત કરશું.
એ હા સારું ચલો મુકું હહ.
ઓકે